હેલો હેલો હેલો
હલો
મારા અવાજ તો અમને આવી રહ્યા છે.
હા મારા વાત તમને આવી રહ્યો છે.
હમ્મ હા આવી રહહી છએ, તો આજે આપ હા આવી રહ્યા છે. આજે આપણેે વ્યસન વિશે થોડી ચર્ચા કરીશું આજે જગતમાં કેટલા બધા વ્યસન કરે છે. તેનાથી હા, લોકો ના જીવ કેટલા કેટલા બધા એ લોકો ના જીવ ગુમાવ્યા છે. અ વ્યસન કરવાથી લોકોને કેટલા બધા નુકસાન થાય છે, જેમ કે કેન્સર થાય છે. અને અલ અલગ અલગ પ્રકારની અ અલગ અલગ પ્રકારની બીમારીઓ થાય છે. તેથી આપણે વ્યસન થોડું ઓ શું કરેવી લોકોને સલાહ આપવી જોઈએ વ્યસન કરવાથી લોકો ના જીવન કેટલા બગડે છે તો મારે શું કેવું છે
હા તમે કીધુંમાં વ્યસન થી બધા ન નુકસાન પણ થાય છે, અને જઞ પબલીય છેને હમણા હાલે ચાલે ગણું છે. જેમકે
હ
છે અને સિગરેટ પીવા પણ બળ કેન્સર નું મારેલું હોય છે. પણ લોકો પિઝા ને હ
હા સિક્રેટ પીવાથી પણ લોકોને કેટલા નુકસાન થાય છે. પણ લોકો સમજતા નથી અને તમે કીધું એમ સિગરેટ પર પણ વ્યસન નું આ સિગરેટ નું વ્યસન કરવાથી કેટલા નુકસાન છે, એ આપેલા હોય છે. છતાં, પણ લોકો સિગરેટ અને બેડી અને ડ્રિંક કરે છે, અને દારૂ પીવાથી પણ લોકોને આ કેટલા નુકસાન થાય છે, હવે ના તો લોકો ના ના નાના ઉંમરથી જ વ્યતન કરે છે. પણ એમ નથી વિચારતા કે આગળ જતા એમને કેટલું નુકસાન થશે પરિવારને નુકસાન થશે એમ વિચારતો નથી. છતાંય વ્યસન કરે છે, તો અમારે કેવું હતું કે હવે ઓછું, ઓછું મતલબ નહી નહીિ જ કરે તો સારું. તો પરિવારને પણ સારું અને પોતાનું જીવન સુધરે એવું એવું હતું તમારે શું કવું છે.
હા તમે કીતેજો અ દારૂ પીવાથી પણ બધુ નુકસાનવું પડ આ કેન્સર થાય છે. હા હાલે ઘણી બધી નવી નવી બ્રાન્ડો નીકળી છે દારૂ હાલે પહેલાના જમાનામાં એવું ના હોયું કે લોકો એટલું બધું દારૂ પીતા હતા અત્યારનો એવો જમાનો છે, કે નાના છોકરા હા દસમામાં કે છઠ્ઠામાં પણ એ લોકો લોકો પણ દારૂ પી છે, અને અ ઘરનાને પણ પેલું કરે છે. પણ એવું ન કરવું જોઈએ અને આ આપણેે સારી રીતે રહેવું જોઈએ એવું? હમણાંની જનરેશનમાં એવું વિચારતા જ અને દારૂ પી છે, ને પાછા હ કાર હોય કે બાઈક હોય એ સ્પીડમાં ચલાવે છે, અને લોકોને પણ નુકસાન પહોંચાડે છે, બધા પણ નુકસાનમાં પહંચે છે. અને દારૂ પીને રસ્તા ઉપર એ લોકો વધારે પડતું જવ તમારે શું કેવું
હા તમે કે વ્યસન કરીને લોકો કેટલા સ્પીડમાં કાર કે બાઈક ચલાવે જે તેથી એક ખીલો થવાની પણ વધુ સંભાવના હોય જો અ ડ્રિંક કરીને સ્પીડમાં ગાડી ચલાવે તો પછી અ એક્સિડેન્ટ થવાની સંભાવના હોય તેનાથી ડિંક ના કરે તો સારું અને એક્સિડેન્ટ થતા પણ બચે. એવું ને તમે કીધું એ નવા નવા પ્રકારની બ્રાન્ડ આવે છે. તેમા કેટલા પ્રકારની ડ્રિંક હોય છે. તે વ્યક્તિઓ પોતાના મોતક માટે અ ડ્રિંક કરે છે, પણ એમ નથી વિચારતા કે પોતાના શરીર પાસે તેની થશે અને આગળ જતા એમને મોટી હાલાકી ભોગવવી પડશે એ વિચારતા નથી પણ માણસે વિચારવું જોઈએ કે અ ડ્રિંક કરવાથી આગળ જતા પોતાને જ નુકસાન થશે એમ વિચારતા નથી તમારે શું કેવું છે.
હા તમે ગ કીધુંતે એમાં હા ઘણા બધા નાના છોકરાઓ દારૂ પીજ છે અને વ્યસન કરે છે હમણા હાલે મારા ઘણા બધા ફ્રેન્ડો ગાંજો ફૂગે છે અને ગાંજા ફૂગેને નસો થાય એમ એ લોકો બડી નાલા લાલ કરી રહી છે અને ગાંજો ફૂગી અને ધુમાડો બધો કેમ બાજુ બેસા ઢેલો પણ ફેંકે છે અને એવા કરે છે અને ગાંજ ફૂકવા એથી લકને નુકસાન પણ થાય છે ને શરીર માં પણ નુકસાન થાય ને ઘણા બધા એવા નુકસાન થાય છે પાગલને એ થઈ ગાય છે. અને ગાંજો એવો વસ્તુ છે કે વસ્તુ ઝેરી વસ્તુ જેવી માનવામાં આવે છે ગાંજા ભૂગવાથી લોકોનો નશો વધારે ચડે છે. એ લોકોને એવું કઈ રેતું જ નથી કે હું માણસ છું અને મને કઈ ખબર જ એવા ગાંજા ફૂકીને એ લોકો હા બધું વેસાણ કરે છે એ લોકોને કઈ ખબર જ નહી પડે. તેમ લોકો ન ગાંજવાનો અસર થાય છે તોરે શ ગયું
હા તો મે કીધું એમ. અ કાજો પીવાથી પણ માણસના મગજ પરરસ થાય છે તેથી તે પોતાની યાદદાસત ધીમે ધીમે ગુમાવે છે અને એ પોતાનું શું કરી રહ્યો છે પોતાના જીવનમાં એ પણ એમને ભાર ર નથી એવીજ રીતે સિગરેટ પીવાથી પણ એવું છ જો પોતે તો પીય જ છે પણ જાહેરમાં પીતા લોકોને પણ નુકસાન થાય છે એમ વિચાર થઈ નથી એટ જાહેર માં પોો સીગ્રેટ પીવા પી છે, તેથી લોકોને પણ નુકસાન થાય છે, એ વિચારતા નથી એવી જ રીતે, માણસે વિચારવું જોઈએ કે પોતે તો નુકસાન થઈ જ રહ્યું છે પણ બ પણ નુકસાન થય છે, થાય છે જોતા નથી. તેથી માણસે ધ્યાન રાખવું જોઈએ કે સિગરેટ ના પી અને જાહેર માં તો સિગરેટ ન જ પી કેટલા લોકો તો જાહેર સરકારી બસમાં પણ અ સિગરેટથી છેતેથી. સિગરેટ ન પી તો સાર એવું મારે કેવું છે તો મારે શું કેવું છે.
હાું, આ જાહેરામાં પણ સિગરેટ પી છે, અને આ બટ બસોમાં કે ટ્રેનોમાં. પણ બડ્યું પીચ અને, પછી નાના છોકરાઓ પણ શીખી જાય છે, અને શીખી જાય ને પછી ક્યાં સંટાઈને પી છે, અને આ ગન ને ખબર પણ નહી. અને એમ જોવા જઈએ તો આ બધું સિગરેટ ને એવું બંધ કરવા પડે અ હમણા હાલે ડ્રગ્સો બહુ ચાલે છે, ડ્રગ્સ કરવાથી નસો નું પ્રમાણ વધી જેું છે. હ ડ્રગ્સો બડે પારોથી આવે છે, અને આપણા દેશમાં એટલું ચાલી રહ્યું ભારત દેશમાં એટલું ચાલી રહ્યું છે, કે ડ્રગ્સો ગમે એમ વેચે છે, અને હ, પોલીસ લોકો પણ કઈ કરી શકતા નથી. એટ સુપાઈને બધું વેચે છે, ડ્રગ્સ પીવાથી શરીર પર બહુ અસર પડે છે. અને એમ જોવા જાય તો ડ્રગ્સને ઉબડું બંધ કરવા પડે પણ સરકાર બંધ કરતી નથી. તમારે શું ગવું
ત મેને કીધું બીજા દેશ થી આપણા દેશની કેટલી બધી થાય છે. પણ માણસને ખબર નથી કે ડ્રગ્સ આવે છે, પોલીસ ને પણ ખબર કોઈ વાર ખબર પડે. તો પછી પોલીસ પણ ડ્રગ્સનું કામ બંધ કરે પણ કેટલા લોકો ઇને લગ્યાલી ડ્રગસ લાવીને વેચે છે, પણ લોકોને ખબર પડતી નથી. એવા માણસે પણ ડ્રગ્સ ને લાવવાનું બંધ કરવું જોઈએ ને આપણા દેશ લઈ જાય એવી કોશિશ કરવી જોઈએ પણ આપણા દેશમાં પણ કેટલા લોકો સમજતા નથી કે ડ એ પછી જથી કે પછી અન્ય કોઈ ક વસ્તુથી આપડા દેશને નુકસાન થાય છે. અ તો પણ લે છેું છે.
હા તમે ગીધી એમ હા બધું સરકારે બંધ કરવું જોઈએ દારૂ અને સિગરેટ કે ગાંજો છે, કે ડ્રગ્સ એ બડું બન ગ્રહ પડે અને એવું ચાલી રહ્યું તો હમાંની જનરેશન તો એવુંમાં જ બધું પટી જશે હાલે હમણા આ તો ગંદ એવા એક વતી હોય કે હા દારૂ પીતો ઘરમાં જ હોય ને અને નાના બાળક જોતું રહી અને પછી એ બહાર જઈને બડું વ્યસન કરે છે. સિગરેટ પી છે, અનેને આ ઘરના ને ખબર જ નહી પડે અમુક ઘરના એવા હોય છે, કે ઘરના નાનું છોકરું પર શું અસર પડે એ વિચારતા જ નથી. હમણાં નાનો છોકરો એ કરતો હતો સિગરેટ પીધો હતું. અ ઉમર ભી દસ સ વરષ હશે એમ જોવા જઈએ તો ઘરના એમ વિચારતા જ નથી હાલની જનરેશનમાં બધું આ બધું ચાલી રહ્યું છે, પણ સરકારે આ બધું બંધ કરવું જોઈએ પણ બંધ કરતા નથી અને એનો ફાયદો લે છે, તમારે શું કેવું
મતને કીધું ઘરમાં છોકરો પોતાના ઘરમાં જોયવું શીખે છે. કે કોઈ, કોઈ પરિવાર ના પપ્પા વ્યસન કરતા હોય તો છોકરું નાનું હોય ત્યાંથી જોતું હોય કે પસાવ કરે છે, તો પછી આગળ જતા પણ એ એવું જ કરવાનું તો પછી મમ્મી પપ્પા એ વિચારવું જોઈએ કે આું છોકરો સામે ના કરાય અને છોકરાને સારા સંસ્કાર આપે અને કહે કે આ બધી સિગરેટ કે પછી દારૂ એ ગલત વસ્તુ છે, તો પછી છોકરા ને એવું શીખવાડવું જોઈએ અને જો અ પપ્પા કે મમ્મી કોઈ નાના છોકરા સામે વ્યસન કરે તો એ ન કરવું જોઈએ કારણ કે છોકરા છોકરું પણ એમને જોઈને જ શીખે છે, કે શું મમ્મી પ પપ્પા પી શકાય તો હું કેમ નહી એમ વિચારીને પછી છોકરું પણ આગળ જતા પીવાનું જ છે, તો મારે શું કેવું છે.
હા આગળ આપડે
હું.